હલો!
હલો! ! અવાજ આવે જ?
હા આવે છે આવે છે. જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં બોલો બોલો.
કેમ છો શું ક છો આજકાલ તો બહુ બિઝી થઈ ગયા છો દેખાતા નથી હમણાં ક્યાં ફરવા ગયેલા શું ચાલે છે?
બસ વેકેશન કરીને આવ્યા મમ્મીને ત્યાંથી હવે થોડા ઘરમાં બાળકો ન સ્કૂલ ચા ચાલુ થવાનું તો હવે બધું કરીએ ને.
હા હા સાચી વાત છે શું કેવું છે આજના છોકરાઓનું બરે ખાવાનું હળવા ફરવાનું મજા આવ્યું હશે ને ફાસ્ટ ફૂડ ખાવાનું છોકરાઓને તો
હા હો છોકરાઓને એવું બધું હોય એટલે મજા પડી જાય
હા સા જે વાત છે છોકરાઓને તો બરે લઈ જાવ એટલે આ ખાવ છે તે ખાવ છે ફલાણું ખાવ છે આ લઈ દો તે લઈ દયો આપ પીવડાવો ને આજકાલ જમાનું ફાસ ફૂડ નો કેટલો આગળ વધી ગયો છે શું કેવું તમારું એના લીધે
બરોબર છે છોકરાઓને રોજ ન ખાલી બારનું જય બાર જવાનું બહાર જઈએે એટલે આંગળી મડે હ હ હા ખાવું છેને ઓલું ખાવું છે ઓલું ખાવ છે
સાચી વાત છે આજ પણ આજકાલ ન જમાાસ ફ એટલું વધી ગયું છે આપડે મોટા થી લઈ નાના સુધી હરેક લોકોને બહારનું જ ખાવાનું ભાવે છે ઘરનું તો ખાવાનું ગમતું જ નથી કોઈ પણ જગ્યાએ જાઓ એટલે તમને આજ જોઈ ફાસ બડા લે છોકરા રાજેન્દ્ર પીઝા લ અનભર ર લઈ અને મેગી લઈ અને બધું લઈ દો તમે ખાવ એટલે
નામે યાદ રહી જાય ને કઈ શીખવાડવું જ નથી પડતું
હા સાૌ સાચી વાત છે એને ઘરના દાળ વાત ને શાક રટલી ખવડાવશો એ તીખા લાગશે પણ એને પીઝા ખવડાવશો બર્ગર ખવડાવશો એ ખવડાવશોથી તીખું નહી લાગે એને
તીખું ન લાગે ને માગી માગીને ખાય
હા
શાક, રોટલી માં તો હેરાન કરી નાખે. પાછળ પાછળ ફરવું પડે. ઓલામાં તો આપડે ભૂલ થી એક બાઈટ લેવાઈ ગયું હોય ને તો તો બા
સાવ સાચી વાત છે, આજકાલનું પણ છોકરાઓનું તમે જોજો આજકાલનું જનરેશન તો નાનાથી લઈને મોટા સુધી બધા લોકોને ફાસ્ટ ફૂડ ની એટલી હેબિટ એવ થઈ ગઈ છે ને કે એ લોકો ને ઘરનું ખાવાનું નથી ભાવતુ એ લોકોને ફાસ્ટ ફૂડ જ ખાવાનું છે. કાલનું બાર બારે ખાઈલી એમ ની એ આપણા માટે કેટલુ નુક નુકસાનકારક છે આપણને હેરાન કરી નાખે આપડે ઠીક છે ને મહિને એક વાર ખાઈ પણ આ તો આપડે દર અઠવાડયે એક વાર બાર નું તો હોય હોય
રાત જોતા હોય ક્યારે બહાર જઈએ ને ક્યારે ખાવાનું મળે ફાસ્ટ ફૂડ.
બહ જમાનો એવો થઈ ગયો ફાસ્ટફૂડ નુ આપણા માટે કેટલું હાનિકારક છે એ લોકોને ખબર નથી પડતી આપણા લોકોને. આપણને એમ છે કે મોઢામાં ટેસ્ટ આવે છે ને એટલે આપડે ખાઈ લઈ.
હા છોકરાઓને ટેસ્ટથી ને આમ જોઈ જોઈને વધારે એટ્રેક્ટિવ
હા સાચી વાત છે એક બીજા જોઈ જોઈ ને એમ થાય. આજે આને, આજે આના પપ્પાને બહાર લઈ ગયા હતા. અમને લઈ જ જાઓ જોઈ જોઈને ને છોકરા શીખે. ના આમનારી જવું છે ખાવું છે આ ખાવ છે. મંચુરિયન દયો મેગી દઉ. તમે મંચુરિન ફ્રાઈડ રાઈસ દ્યો બધું દયો ખાઈ લેશે બે હાથ ભેગા
બબર છે આપડે ઘરે ગમે એટલી સારી રીતે પ્રિપેરેશન કરીને બનાવીએને તો એ નહી ભાવે. કાંઈક તો ફોલ્ટ કાઢે છે એ કરતા એને બાર બહાર જઈને ખાવામાં જ વધારે મજા આવે.
હા સાચી વાત છે પણ ફાસ્ટ ફૂડ નુકસાન કેટલું પર એ લોકો, કેટલા દિવસ પેલા ગ્રેવી બનાવીને રાખેને તમે વિચાર કરો આપડી ઘરે બનાવતા આપને એક સબ્જી બનાવતા આપણને એક સાથે બનાવતા એક બે કલાક થઈ જાય, અને આપડ હોટલમાં જાય છે તો આપણને પંદર વીસ મિનિટમાં બનાવીને દે છે તો ક્યારે લોકો રેડી કરીને રાખતા હશે તમે વિચારો તો ખરા.
બરોબર છે, અને આપને બપોરનું બનાવેલું રાત્રે ક જમવું નથી. ગમતું.
હા, સાવ સાચી વાત કરી છું અને આપડે હોટલમાં બે દિવસ બનાવેલી ગ્રેવી હોય ને એ આંગળા ચાટીને ખાઈ જઈશું.
હા. ત્યારે આપણને જરા પણ સંકોચ ન થાય ને ઘરમાં ખાવામાં થોડુંક મોઢું બગડે કે આ કેમ ખાવું બપોરનું.
હા, સાચી વાત સાવ સાચી વાત કરી છે એટલે કઉં આજ આજકાલ બહુ આ ફાસ્ટ ફૂડનો જમાનો બહુ વધી ગયો છે એ આપડા શરીર માટે બહુ હાનિકારક છે. પણ આજના છોકરાઓ કે આજના કોઈ લોકો માનવા તૈયાર જ થતા નથી કે ના આપડા માટે હાનિકારક છે આપડે જેમ ત્યાં ચાઇનીઝ ખાય છે કે ચાઇનીઝમાં જે આ જીનો મોટો આવે છે એ આપણા માટે કેટલો હાનિકારક છે શરીર માટે તોયે આપડે કેવું મંચુરિયન ને ફ્રાઈડ રાઈસ ને બધું ખાઇએ છીએ. ડ્રાય મંચુરિયનને બધું બે હાથ ભેગા કરીને ખાઈ જઈશું.
એ હા એ એવા બધા એમાં તત્વો નાખે જેનાથી ટેસ્ટ વધારે આવે બાળકો વધારે પછી એના માટે ખાવા માટે
હા, મન લલચાય એમ થાય કે ના જી એક પ્લેટ ખાઈ લે હજી એક પ્લેટ ખાઈલી પણ એ નુકસાન કેટલું કરે છે. જા આપણને.
હમ્મ, બરોબર છે. છોકરા ને નો સમજાય અને અત્યારે મોટા નનહી નથ સમજાતું તો છોકરા ક્યાં
ત્યાં સમજે પણ જમાનો જે એવો થઈ ગયો બેન. તમે વિચારો તો ખરા આજકાલ કોઈને હમજાવવા જેવા જ નથ થી. હમજાય તેમજાય કે નારે ના એમાં શું થું કઈ ન થાય પેલા બધું એવું થતું હવે કઈ થતું નહી અને પેલાના જમાનામાં જો એ લોકો કોઈ મોટા આપડા વડીલો છે એ જલ્દી બહારનું અને એ લોકો જલ્દી બીમાર ભી ના પડતા અને આજ કાલના છોકરાઓ તો જો થોડક બારનું ખવડાવશો ને ઉપરા ઉપરી બે ત્રણ દિવસ ખવડાવશોને તો તરત બીમાર થઇ જશે પેટ માં દુખાવો થઈ જશે ક ફૂડ પોઈઝન થઈ જશે કા ઉધરસ થઈ જશે કે એવું બધું થઈ જશે.
બરોબર છ બરોબર સાચી વાત કીધી. તમે એકદમ પેલાનું શું એકદમ શુદ્ધ મળતું ને હવે અત્યારના જમાનામાં શું બધું મિક્સ હોય અત્યારનું કેમિકલવાળું ને કઈ કઈ પ્રોસેસ થી બનાવેલું આપને કઈક આઈડિયા ન હોય
હા, સાચી વાતં જો તમે ફાસ્ટ ફૂડમાં તમે એક્ઝામ્પલ તમે ત્યાં તરીકે લઈ લો કે તમે આ પનીર ની સબ્જી લો પનીર કેટલું મોંઘું છે. તમે એક શાક લેવા જાવ ત્રણસો સાડા ત્રણસો એક પ્લેટ આવે એમાં ખાલી બે જણા ખાઈ શકે. એ જ પનીર તમે ઘરે બનાવો તો આ રામ થી તમે બે કિલો દૂધમાં બનાવ તમે આરામથી ચાર પાંચ લોકો ખાઈ શકે.
હા, અને અત્યારે પનીર એ ડુપ્લિકેટ મળવા માંડ્યું છે.
હા, ઓશું આ જમાનો જેવો થઈ ગયો કોઈ વસ્તુ અત્યારે સારી હોતી જ નથી અ.
લ થઈ ગયું.
હા, નથી, ના ના તે પણ જમાનો તમે જોવો ને હવે દિવસે દિવસ નવું ને નવ કાંક ને કાંક આવતું જ આવે છે આવતું જ આવે છે એમ નહી કે ના આપડે થોડુંક ભલે જમાનું બદલે પણ થોડુંક આપણેે આપડા બોડી માટે આપણા શરીર માટે સાચવવું પડે. એના આપણા માટે સારું છે આ
જાણવા છતાંય જાણવા છતાંય અજાણા થઈને ખાઈ લઈ લાઇ છે.
હવું સાચી વાત આપે એમ થાય કે આાલો ને એક સારું કોણ ઘરે બનાવે એના ભેગું. ભેગા ભેગું આપડે ખાઈ લઈએ એવી આડસમાંને આપડણે ખાવાનું કરી છે. બ
હા હા બરાબર કીધું તમે. અને જયારે બીમારી થી ઘેરાય જાયને પછી પસ્તાવો થાય પણ પછી કઈ કામ નું નઈ.
છે ને આ જમાનામાં પ્રમાણે તમે વિચારો ને તો ફાસ્ટ ફૂડ નું અત્યારે ચલણ એટલું વધી ગયું છે એટલું વધી ગયું છે બારે કે લોકોને આમ થાય કે ના પૈસાની કોઈ કિંમત જ નથી હાલો ને ખાઈલી હવે એમાં શું થઈ ગયું. કઈ નથી મો પાંચસો રૂપિયા વપરાણા તો જાવા દે.
હા એમ ગણતરી ના થાય પણ ક્યાંક જો દાન પુણ કરવાનું એ તો હોય ને પાંચસો રૂપિયા કાઢવા પડે તો આકરા લાગે.
આાક્ર લાગ હત તો ઓસ્મા લાગું એ ના ના એવડ પાંચસો રૂપિયા દેવાય અને ખાવા પાછા વેડફી નાખીએ આપે એમને અને અને અત્યારે તમે જોજો ઘરની આજુબાજુ ફ્લેટની આજુબાજુમાં એક ફાસ્ટ ફૂડની દુકાનો હોટલો નાની નાની લારીઓ ને આ કેફે ને એ બધું બની ગયું છે ને તો છોકરા ગેટ બહાર નીકળે ને તે ભેગા કેસે હાલો મમ્મી આ અપાવો ને મમ્મી હાલલો ને આજે પ્રોગ્રામ કરી આજે આ ખાવા જાવ છે ને આજે પેલું ખાવું છે ને આજે આની મજા લેવી છેને તૈયાર જ હોય છોકરાઓ લે ની બારે કાઢવા જેવા નથી થતા બોલો
સાચી વાત કીધી એકદમ એકદમ સાચું કીધું અત્યારના છોકરાઓને હા
શું બાકી કયો બીજું તમારે તમારો છોકરો ખ ખાઈ પીલે શાંતિ થી બધું બરાબર ખાય કે ના એને ફાસ્ટ ફૂડની હેબિટ છે
પેલા તો નાના હતા ને ત્યારે ખવડાવવા સારું હતું કે ટેસ્ટ ની ખબર નતી પડતી આપડે જે ખવડાવી ખાઈ લેતા હતા હવે જેમ મોટા થાય ને ટેસ્ટ ની ખબર પડે ને એટલે દૂર દૂર ભાગે શાક રોટલા થી દૂર ભાગે હેલ્ધી વસ્તુ શું એ આપડે કેવા જાય તો તો એ માનવું જ નથી
ના સાવ સાચી વાત છે એ લોકોને ખબર નથી પડતી કે હેલ્ધી વસ્તુ ખાવાથી આપણેે સ્વસ્થ રહી શકીએ છીએ લાંબુ આયુષ્ય મેળવી શકીએ છીએ બીમારીનો ભોગ નથી બનતા બસ આ લોકોને તો બહારને દેખા દેખી અને આજકાલની રીલ માં કેવું આવે છે ટીવી માં મોબાઈલમાં તમે જોતા જ હશો છોકરાઓને કેવું આ ખાઈતી એક ખાઇને ઓલુ ઠંડુ પીવે ઓલુ ઠંડુ પીવે એ પી પીને આપણા છોકરાઓ શીખીજાય છે આપણે શીખ કડવું ન હોય ને દેખાડું ન હોય તો પરાણે ટીવી ને મોબાઈલ બગાડે છે
હા ને ટીવી ને મો થી તો દૂર ગમે એટલા કરીને આવી જ જાય હાથમાં ગમે એમ કરી ગમે એટલા લોક બદલો કે ગમે એ કરો
હા ક્યારે હાથમાં આવે પણ તો શું કરે આપડો ખાસ પણ હું તો શું કરું કઉ મારી છોકરીઓ બઉ પીઝા નો બઉ મારી છોકરીઓ છે ભાવે તો કે ના આાલોખાવું છે તો પછી એ બધું ખાવાનું સાઈડમાં મૂકી પછી ભાખરી પીઝા હું તો બનાવી દઉં એને સોસ ને એ લગાવી દઉં ખાલી અને ઉપર થી ચીઝ નાખી દઉં ને કેપ્સિકમ નાખી દઉ ટમેટર અને ઓનિયન નાખી ને બારો પીઝા ના ખોડો બને ને ત્યાં સુધી ઘરના જ પીઝા ખોડો, કે ભાઈ આપણે ફાસ્ટ ફૂડ થી છોકરાઓું દૂર રાખી બને ને એટલું, એને હેલ્ધી ફૂડ આપ આપડા શરમાં જ ભલે જાય પણ છોકરાને શરીરમાં નો જાય ને એટલ સારું છે એના માટે. ભવિષ્યમાં એને આગળ કોઈ પ્રોબ્લેમના થાય.
હમ હ, હું હવે તો એવું જ કરું છું હવે સવારે લંચ તૈયાર કરવાનું હોય એનું સ્કૂલ નું એટલે આપડે ઘરેથી જ જે થાય એ બધું કરી દે પછી ત્યાં તો જમવું જ પડે ટીચરની સામે.
હા ટીચર એ સારું સ્કૂલમાં એક કરું સારું છે, જે જંક ફૂડ એલાઉડ નથી કરતા એ લોકો. લોકો સ્કૂલમાં.
હા અત્યારે હા વીક માં એક જ વાર હોય છે.
હા વીકમાં એક વાર તમે જો હા એટલું થું જ આપડા છોકરા ખા કાર ન છોકરો તો, તમે જેટલું જંક ફૂડ દો કે જેટલું ગમે તે બહારની વસ્તુ દ એ ખાઈ જશે એમ ને કે ના આમાં નથી ખાવું કે એમને નથી ખાવતું એમ.
હમ્મ, શાક રોટલી ગમે એટલા જમાડો ને પણ ફાસ્ટ ફૂડ જોઈ જાય એટલે પાછું બીજી વાર જમવા બેહી જાય.
હો સાવ સાવ સાવ સાચી વાત કર જીલો કો પણ હવે આપડે શું આપડે અત્યારથી હવે આપડે નિયમ લઈ કે બને ત્યાં સુધી ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળવું અને બને ત્યાં સુધી હેલ્ધી ભોજન અને બને ત્યાં સુધી તાજું અને ઘરનું ભોજન લઈશે તો જ આપડું લાંબુ આયુષ્ય અને આપડા શરીર મા ટે સારું છે. નકર લાંબા ગાળે આપડે જો પચાસ વર્ષ જીવતા સો વર્ષની સાહીઠ વર્ષ જીવતા હશેને તો એના બદલે ચાલીસ વર્ષ જ જીવશે કારણ કે આ ફાસ્ટ ફૂડમાં જે બધા કેમિકલ ને આ બધું નાખે છે ને એ આપડા શરીર માટે બહુ નુકસાનકારક છે, બહુ નુકસાનકારક છે. આપડે આજથી નિયમ લેવાનું કે બને ત્યાં સુધી ફાસ્ટ ફૂડ ને નહી ખાવાનું બને ત્યાં સુધી હેલ્ધી ફૂડ ખાવાની ટ્રાય કરવાની.
હા, એટલે જ ને બરોબર કીધું તમે અત્યાર ની
તે મજામાન.
બધા મજ
હે ને સારું સારું ચલો પછું નિરાતે વાત કરશું ભલે. જય શ્રી કૃષ્ણ.
હા હા ભલે ભલે. જય શ્રી કૃષ્ણ.